સર બોલીએ.
શું કરો છો તમે?
બસ બેઠા છે. તમે હું કરો?
અમે કાઈ ન ખેતરમાં બેઠા છીએ.
એવું એમ. આ બીજું કો તમારી.
અમારી ફેમિલી અમે છ કો છીએ એમાં મારી. ત્રણ સિસ્ટર છે. અને હું એક છું. અને મારા મમ્મી પપ્પા. તમારી ફેમિલી માં કેટલા લોકો છે?
સર મારી ફેમલીમાં કુલ છ લોગ હૈ. મે એક. સર હમ તીનો બઢાાઈ કરતેે. મેરે પાપા ખેત ખેતી મે કામ કરતે હૈ ઓર મેં ભી બટાઈ કરતા હું. મેરી બહેન ભી. પઢાઈ કરતે હૈ. એક બડી બહેન હૈ વો ઉસને. પઢાઈ કરની છોડ દી થી. હમ તીનો પઢાઈ કરતી હે એક ટ્વેલ રી મે પઢાઈ કરતી ન એક કોલેજ કરતી મેરે કોલેજ ખતમ હો ગયા મેરી બહેન કોલેજ ખતમ હો ગઈ હૈ. ઓ સબ મજેમાં સર આપ સબ ક્યા કરે રહે છે.
હા સર હમ. મેરી બહેન બી પઢાઈ નહી કરતી મેં અકેલા પઢાઈ કરતા હું મે ઇલેવન્થ ક્લાસ મે હું મેરે પપ્પા ખેતી કરતે હૈ ઔર હમ ફાર્મર કે લાઈફ જીતેૈ હે તો હમ ફાર્મર હૈ. આપ કસે હો.
હમ ભૈસ સર એસ હ સર હમ ભી પઢાઈ તો કરતે લેકિન. ઘર મે ફેમલી કોભી મદદ ભી કરતે હે જો ભી છોટા બડા કામ કામ કરે. કોઈ કુછ ભી છોટ છોટા કામ હો તો સાથ મે કામ કર લેતે હે કોઈ ખેતમાં કામ હો તો ખેતમે બી મદદ કે લિએ જાતે થે સબ સાથ મેં કામ કરે છે.
અચ્છા સર શું તમે ઘરકામમાં હેલ્પ કરો છો તમારા મમ્મી પપ્પાને.
હાજ સર જરૂર જરૂર જો. કર હેલ્પ હો તો મદદ કરતે હૈ. ઘરે જો ભી છોટા બડા કામ હોય તો કર. કામ હો તો કામ જરૂર મદદ કર છે બડે જો. જરૂર પડે ઉસકો ભી મદદ કરતે. ચલ નહી પાતે ઉસકો ભી મદદ કરતે હે. તો જો કોઈ છોટા બડા કામ હો તો કર લે તે હે કહી જાના હે કહી જાને આને કા હો હ કર
હા હા સર.
હ
તો તમે કહેશો કે તમારા મમ્મી પપ્પા ને આજે ટુડે માં તમને કોઈ મદદ કરી તમાર મમ્મી પપા ને
નહી સર આજ મે પૂરે દિન ગેમ ખેલા હુ સર ગેમ ખેલતા થા પૂરા દિન દોસ્તો કે સાથ બેઠ કે પરિવાર કે સા બેઠકે ગેમ ખેલ રહા સબકે સાથ સર
અચ્છા અચ્છા સર હું તો મારા આજે મારા મમ્મી પપ્પાને કોઈ હેલ્પ કરી નહીં લેકિન કાલે મેં મારા મમ્મી પપ્પા ને ખેતીમાં સિંચાઈ માટે પોરા ફિટ કરવામાં મદદ કરી હતી. પરમ દિવસે મારા મમ્મી પપ્પા ને એ ખેતરમાં ઢોર ના વળે એ માટે જ મશીન ફિટ કરાવડાવ્યું તું. એ માટે આવી અવનવી હેલ્પ હું મારા મમ્મી પપ્પાને કરતો રહું છું. અને ઘર કામમાં હું મારા મમ્મી પપ્પા નેહ ઘર કામમાં હા ચાર પૂળો છે ઢોરોને ચાર વાઢવાની કામ કરાવું છું ચાર પૂળો કરવામાં અને હું સ્કૂલ જાઉં છું એટલે મારા મમ્મી પપ્પા હવાર માં ઉઠી ને એ મારા મમ્મી મારા માટે ખાવાનું બનાવે છે અને હું ખાઈ ને નાહી ધોઈ ને સ્કૂલ જાઉં છું. શું તમે તમારી પઢાઈ પટાઈ રહ્યા છો કે તમે અમે પઢાઈ કરવો
નહી સર મે અભી પઢાઈ કર રહા હું. તો સરકાર એ સબ જોબ હતી ને જો મે તૈયારી કર રહી સર. જોબ મે એ દેખાયુ કે ખેતીવાડી તો હે સ સા મ કે ખેતી
શું તમને નોકરી લેવા તો વિચાર છે?
હા સર જરૂર વિચાર તો હૈ લકિ આજ કલ બાત એસી હૈ કે બહુ લોકોસ અ પડાઈ બહુત લોગ કરતે ને તો મુશ્કલ હોતા નોકરી લેના બહુત મુશ્કેલ હ સર આજ કલ નોકરી મિલના મુશ્ક અ જ્યાદા મહેનત કરની પડે રાત દિન જ મહેનત કર તબ નોકરી લગતી વી લગે ના લગે કુછ ભી નક્કી નહીતા સર નોકરી લગ જાય તો લગ ગઈ વરના ઘૂમતે રહેતે ફેર આપકો આપને ઘરમે જો ખેતી કામ હ વહી કરના પડતા હે ઓર કુછ નહી સર
હા સર તમે એક મિનિટ વાત કરો હું થોડું
હા ઠીક હે. હ સર- ફેમલી મે એક મેરી છોટી બહેન હ ખાતમ હો કે અભી કોલેજ કર ર હો ઉસકો કોલેજ સ્ટાર્ટ તીન વર્ષ કોલેજ આયગ પઢાઈ કર કે નોકરી લેની છે સર પૂછ તો ક્યા કરે?
અચ્છા સરા
કયા કુછ બોલેગે નહીં આપ?
હા હા અ બોલે ગે હમાારા કામ થોડા થા ખતમ હો ગયા અ મેં બોલ રહા કે મેં સ્કૂલ મે જતા હું સ્કૂલ મે કુછ પઢાઈ વઢાઈ કરતા હું સ્કૂલ મે આજ કલ તો મો ચલ રહી હે આજ તો સંડે થા ઈસલિય પૂરા દિન બાત કિયા ફ્રેન્ડો કે સા હોમવર્ક ભી કમ્પ્લીટ કરના થોડા હોમવર્ક બાકી પડા ઓ ક્યા કરે હાલ તો સ્કૂલમાં બહતી ટીચર લ બહુત ડેન્જર ગેંગસ્ટર હો ગયે હૈ. જો હમે બાત બાત પે માારને આજતે ઓ બોલતે કે હમ ગેંગસ્ટર હૈ હમ ડોન બન કે બચ્ચો કો મારે છે એસી વૈસી પ્રાર્થના મે વાતચીત કરતે હો હમે ખેલને ભી ઉતના દે હૈ ખેલને બહુ જ્યાદા દતે કુકી હમાારા મહાકુંભ હો રા હૈ જીમે હ ટીમ ખો ખો કે પ્રદૂષણ પે જા રહી હ જૈસે ગર્લ્સ ક ટીમ ભી હો ગઈ બોયઝ ક ટીમ ભી હો ગઈ અંડર સેવન્ટીન ક હૈર અંડર નાઇનટીન કે ઓપન કે તીન ટીમ હૈ તિન કે તિન ખેલને આ રહી લન તીન કે દિ દિને ખેલગી ઓર હમારી સ્કૂલ મે તી કે તીન ટીમ ખેલેગ જો ખેલમાહા કુંભ ખો ખો કે ટીમ હો હમારી એક સ્કૂલ મે ખેલને આ રહી હૈ બીજે વિદ્યા મંદિર મે
હા બહુ સહી બતાયા સર પઢાઈ કરની જરૂરી હે મેરી ભ છોટી બહેન પડાઈ લ કરને કે લિયે જતી તો મેરી મમ્મી જલ્દી જલ્દી ખાના બના કે તૈયાર કર ભજતી સુબહ સુબ કામ કરના પડતા હૈ ફિર કામ કરને કે બાદ ખાના બનાના પડતા હે ખાના પેક કર લેકે જતી દપહેર મે સબ મી કે વ ખા ખાતે બઢાઈ કરતે દોસ્તો કે સા તો શામ કો વાપસ સજાતી હૈ ફર વાપસ ખાને કે બાદ જો વો ઉસકા વો સર હોમવર્ક દેતે હે વો કરતી હે ફીર શામ કો સોજાતી ફિર સુબ જાકે ફીર ઉસકો પઢાઈ કરવા કરને કે લ્યે જાના પડતા જબ ભી સંડે કો રજા હોતી તબ ઘૂમને કે લે બહાર જા ઘૂમને કે લ્યે બહાર ચલે જતે તો તો ઘૂમને કે બહર જાને કે લે આપકો ક્યા કરના હે સર
હા ઘૂમને કો તો હમે અભી સોલા તારીખ કો જાના હૈ એ સુંંધા માતા જાના હૈ ઉધર પહાડી વિસ્તાર મે ઘૂમને કે લ્યે જગ્યા બહુ મસ્ત હે ઓર વહા પે ધૂલપાકડી પે ભી ચઢને કા બહુત મજા આતા હે તો આપ કુછ બતાવો વહા કી જગ્યા કેસી હે
વાહ સર મેં એક બાર ગયા હુઆ હું વહા બહુત મજા આતા હૈ સર ઘૂમને કે એ સુબ શામ કો જાકે હમકો રૂમ રખના પડતા હે રૂમ રખ રખને કે બાદ વહા હમ સો જાતે ફીર સુબહ દર્શન કરને કે લિયે જાતે હૈ વા આપને તસ્વીરે ખીચતે હે ફિર દર્શન કરને કે બા વાપસ આ જાતે હે ફેર એક સૂર્યા ડગા હૈ ઉસકે બાદ ચઢને કે પર ચઢને કે બાદ હમ વહા મોજ મસ્તી કરતે ફોટો ખીચવાતે તસવીર ખીચને કે બા હમ ફિર
ખાના ખાતે હૈ કુછ નાસ્તા કરતે હે ઘૂમતે હૈ દો ચાર બાતે કરે ફીર વાપસ આ જાતે વાપસ આને કે બાદ ફિર હમકો ટ્રેનમાં આના પડતા ટ્રેન ટ દ્વારા ઘ
અચ્છા અચ્છા સર વ તો ટ્રેન મે જાતે હ તો વ્હાસે ટ્વેન્ટી રૂપિયા ટ્રેન કે જાને કા ટ્વેન્ટટી રૂપિયા ભાડા હોતા હે ટ્રેન મેસે જાને કા ફિફ્ટી રૂપિયા સે હોતા હે ઓર ઉધરસે રોનીવાડા સે સુુંંધા માતા જાનેકા ફિફ્ટી રૂપિયા હોતા હે ઉસી હિસાબ સે હમકો દોસો તીનસો રૂપિયા આપ ભાડા ઓર વ્હાપે હમકો વાપરને કે જે ચાહિયે જીતના હમારા કેપેસિટી હે ઉસ પ્રમાણે આમ પૈસા લે જા સકતે હ ક્યુકી વ્હા પે જ્યાદા કુછ ખર્ચા હોતા નહીં સબકુછ હે પ્રમાણે હમારા ઉતના ખર્ચા ભી નહી હોતા. ઉધર રૂમ ભી આસની ખાને કા ભી બહુત ઇંતજામ કીયા હુવા હૈ પર વહં પે અભી વરસાદ વરસાદ સીજન યે વાહ પે બહારે ભરે હોગે વહ પે દેખને કા વ્યુ બહુંત અચ્છા હૈ. ફોટો ભી બહુત અચ્છે આતે હ વિડિયો શૂટિંગ ભી બહુત અચ્છી હોતી ઓર ભીડિયો વીડિયો બનના ના તો ધૂળ ભાપરી કે ઉપર જાતે હ ધૂળ કે ઢગ કે પે. તો વાહ સી ચારો કે બાજુ વ્યુ બેસ્ટસ્ટ આતા હિસાબમ ફોટો વોટો ખીંચના હ વિડિયો શૂટિંગ કરના હ તો સુુંતાર માતા હ જાના ચાહીએ વહા પે પ્લેસ બહુત બડિયા હૈ ઘૂમને કે લી એ ઓર મેરે હિસાબે હમ જાતે તો વાપે કચરા ફેલના નહી જઈએ ક બેસ્ટસ્ટ જગ્યા હૈ પ્રદૂષણ કરના નહી જઈએ. જ હિસાબ ઉસ જગહ કે નામ ઓર ખરાબ હો સકતા હ પ્રદૂષણ બઢ સકતા હૈ ઓર વેસી કુછ બાત તો આપ થોડા ઇન્ફોર્મેશન દેગે કે પ્રદૂષણ વહ પે ક્યુ નહી કરના ચાઇએ?
સર પ્રદર્શિત નહી કરના ચા કે જબ વાહ જાતે હો તો બહુત વહં કે હોતે વ સાફ સફાઈ રખતી આપ જો ભી ખાને ક ચીજ લેતા હ જીમે પ્લાસ્ટિક હોતા ઓર જો તુમ ખાતે હો જો બચ્ચા હુવા પ્લાસ્ટિક ફેંક દેતે હો પ્રદૂષિત હોતા સર પ્રદૂષિત ના હો સર આપકો જો ભી વો કચરા હૈ જો પ્લાસ્ટિક બચ્ચા હુંવા ફેંકના નહી ચાઈએ સર પ્લાસ્ટિક કો આપ ધ્યાન છે કચરાપેટીમાં મે કહી એક જગા એકક્સ્ટ્રા કર ડાલ દેના ચાહીએ જિસસે કારણ પ્રતિષણ કમ હોગ તો લોક બીમાર કમ પડેગી જિસસે કારણ લોકો બીમારભી કમ પડેગે બીમારી કમ હોગી. ઓ સબ અચ્છા હોયા સર વરના લોગ બીમાર પડેગે તો એક બીમાર હોગા તો દુસરા ભી બીમાર હોગા વો એક કે બાદ એક બીમારી હોતી રેહતી હ સર ક્યાં બોલે સર
હા સર વાહ હમ પ્ર કરતે તો બીમારભી પડ સકતે હ બાકી વાયુ પ્રદૂષણભી એ નુકસાન હો સકતા ઓર વાયુ પ્રદૂષણમાં નુકસાન હોતા હ તો હમ જહા અલગ લોકો ઘૂમને કે લીએ આતે તો સ્વાસ્થ્ય લેને તકલીફ હો જતી હે હિસાબથી વહા પે પ્રદૂષણ કરના બિકુલ ઠીક નહી રહેગા. જીતના ભી પ્લાસ્ટિક હૈ ઉતના વહા પે એ કચરા પેટીમે હી ડાલના ચાહીએ ઓર વહાપે મંદિર મે બિલકુલ પ્રદૂષણ નહીં કરના ચાહીએ વાહપે એ ગુટ ગુટકા વગેરે પડકી નહી ખાના વહાપે મંદિર મે બહુ સ્વસ્થ મંદિર હૈ. વહ પે હમ ગુટખા વગેરાહ ખાગે વહં પે થૂકગે તો વહા પે બહુત હી પ્રદુષણ હો સકતા હૈ. ઓઔ ઉસ હિસાબસે વહા પે હમકો વો સબ એસી હરકતે નહી કરના વહા પે ગાલી ભી બોલના નહી ચાહીએ કયુકી માતાજીકા મંદિર હૈ વહા પે હમ ગાલી વગેરે બોલતેે હે તો ઓર આસપાસ કે લોકો ઘૂમને કે લીયે આતેે તો વો હમકો ઓહ! હરામી સમજને લગદે એ ઈ ઈસી લીએ વહા પે એસી વેસી હરકતે નહી કરના ચાહીએ જિસસે. હમારા નામ મિટ જાય ઓર વહા કા પ્લેસ કાભી નામ મિટ જાય.
હા વો સહી બાત હે સર. એસા હી કરના ચાહીએ સભીકો ઘુમને જાએ તો સભી કો ધ્યાન રખના ચાહીએ કોઈ અલગ ના પડ જાયે સર. દર્શન ધ્યાન સે કરના ચાહીએ સર ધક્કામુકી નહી કરના ચાહીએ સર. વો અચ્છી બાત હૈ ના સર સભી એક સાથ જાયેગે તો